હેલો.
હલો.
હા, બસ હું મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું. ઘરે બધા સરસ છે ને?
હા, હા, બધા જ સરસ છે, પરંતુ એક વસ્તુ ન ખુબજ એ લાગે છે કે જો આજકાલ બાળકો આખો દિવસ મોબાઈલમાં જ ઘુસ્યા રહે છે એમને કઈ રીતે સમજાવવા કે એમ મોબાઈલ થી દૂર રહે, કારણકે એ ઘણા નુકસાન પણ કરે છે એમના આંખોને, બસ તો એના વિષય પર ચર્ચા કરવા માટે તમને થોડો ફોન કર્યો કે મોબાઈલ ના ફાયદા અને નુકસાન એ પણ તો આપણે સમજવા ખૂબ જરૂરી છે ને.
હા, એ વાત તો તમે સાચી કહી. જો મોબાઈલ ફોન આજના આધુનિક યુગની એક મહત્વપૂર્ણ શોધ છે. તે આપણા જીવનનો અભિત્ર ભાગ બની ગયો છે. મોબાઈલ ફોન દ્વારા આપણે સરળ તા થી વાતચીત કરી શકીએ છીએ, માહિતી મેળવી શકીએ છીએ અને અનેક કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકીએ છીએ. જોકે તેના કેટલાક ગેરફાયદા પણ છે. જો આપણે ફાયદાઓની વાત કરીએ તો પહેલો ફાયદો હશે મોબાઈલ નો કે આપણે ઝડપી સંસાર એટલે કે મોબાઈલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા વ્યક્તિ સાથે આપણે તરત વાત કરી શકીએ છીએ.
સાચી વાત કરી તો અત્યારે તો અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા આપણે વિડીયો કોલ્સ પણ કરી શકીએ છે. માણસને રૂબરૂ આપણી સામે હોય એવી રીતે વાત કરી શકીએ છીએ. જોવાની ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. મોબાઈલમાં ઘણા બધા એવા એપ્લિકેશન પણ આવે છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. એમના અભ્યાસ માટે કે પછી કોઈ પરીક્ષાની તૈયારી કરતું હોય, તો એના માટે ખૂબ લાભ દાયક છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે મોબાઈલ એક સારું માધ્યમ છે, એટલેજ જો મોબાઈલ ન સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આપણને ફાયદાકારક રહેશે, પરંતુ એનો આપણે બેફામ વિચાર્યા વગર કોઈ પણ બીજા કાર્યમાં ઉપયોગ કરીશું, તો પછી આ તને નુકસાન કરેજ છે જેમ કે તમે પોતે જ અનુભવ્યું હશે અમુક હોય, તો આપણે ક્યારેક વિચારીએ કે ચલો ને પાંચ મિનિટ થોડું મોબાઈલમાં ટાઈમપાસ કરી લઈએ. કશું વિડીયો કે રીલસ એ કઈ જોઈ લઈએ, પરંતુ એ જોતા જોતા ક્યારેય આપડો એક કલાક નીકળી જાય આપણને જરાય ભાન નથી રહેતું. હા, તો મોબાઈલ. આપણો ટાઈમપાસ પણ કરાવે છે, તો આ બધી વસ્ તુ થી દૂર રહેવુ જોઈએ અને બને ત્યાં જરૂર હોાય ત્યાં જ એનો ઉપયોગ કરવો જોઈએ આપણે ખાલી
એ વાત તો તમે સાચી કહી અને જો મોબાઈલના ફાયદાઓમાં અજી એક ફાયદો એ છે કે આપણને વિદ્યાર્થી એટલે આપણા વિદ્યાર્થીઓ માટે એ ખૂબ સારું છે, વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ વિડીયો અ વિડીયો અ છે પ વિડીયો કઈ હોય આપણને જે ખબર ના પડતી તેના વિડીયો હોય, લેક્ચર્સ હોય, શૈક્ષણિક સામગ્રી મેળવવી બહુ ઇઝી થઈ ગઈ છે અને ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ વિષયની માહિતી તરત જ મળી જાય છે અને આપણે જોઈએ આપણા હમણાં રોજિંદા જીવનમાં આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કેટલું કરીએ છીએ, જે મોબાઈલ દ્વારા જ કરીએ છીએ, આપણે બેંક કે શોપિંગ, ટિકિટ બુકિંગ અને બિલ પેમેન્ટ જેવી સેવાઓ સરળ બની ગઈ છે, આપણે મોબાઈલમાં ગીતો, ફિલ્મો, રમતો અને સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન પણ મેળવી શકીએ છીએ અને મુશ્કેલના સમયે તરત જ મદદ માટે આપણે સંપર્ક કરી શકીએ છેએ, કોઈને પણ જેને આપણે સંપર્ક કરવું હોય તે.
સાચી વાત છે તમારી, મોબાઈલના જેટલા ફાયદાઓ છે નુકસાન પણ છે, અમુક લોકો લાલચમાં આવીને જે મોબાઈલની અમુક એપ્લિકેશન કે વેબસાઇટ હોય એના માયાઝાડમાં ફચાઈ જાય છે. અને ક્યારેક ક્યારેક એની સાથે ફ્રોડના કેસ પણ બને છે, તો આપણે સમજવું જોઈએ કે ક્યા અને કઈ રીતે એનો ઉપયોગ કરવો સમજી વિચારીને પછી જ એ વસ્તુ પર ક્લિક કરવુ, મોબાઈલમાં આવતી બધી જ માહિતી જરૂરી નથી હોતી કે સાચી જ હોય એ, મોબાઈલમાં આવતા અમુક મેસેજો જે અ અંધશ્રદ્ધા ફેલાવે છે, તો આપણે એના પર ધ્યાન ન આપવું જોઈએ કે ન કે એના પર વિશ્વાસ કરવો જોઈએ, આપણને ખબર પડી જોઈએ કે સાચી માહિતી કઈ છે અને ખોટી માહિતી કઈ છે, પરંતુ મોબાઈલનો એક ફાયદો તો છે જેમ કે વૃદ્ધોનુ મા વૃદ્ધો માટે પણ મોબાઈલ ખુબ ફાયદાકારક છે, એ એમના માટે કઈ રીતે તમને એવું થતું હશે ને. હું તમને જણાવુ વૃદ્ધોને ઘણી વાર કથા સાંભળવાનો ખુબ જ શોખ હોય છે, એમને કથા સાંભળવું ખૂબ ગમતું હોય છે, તો ઘરે બેઠા બેઠા એ લોકો આખા દેશમાં કે વિદેશમાં જ્યાંય પણાક કથા ચાલતી હોય, મોબાઈલમાં બેસીને એનો લાઈવ વિડીયો જોઈ શકે છે, અલગ અલગ પ્રકારના ભજન અને મનગમતા ભજન પણ મોબાઈલમાં સરળતાથી સાંભળી શકે છે એ લોકો, તો એમના માટે તો મોબાઈલ ફાયદાકારક છે જ.
હા એ વાત તો તમને સાચી કહી અને જો આપડે મોબાઈલ ના ગેરફાયદાઓની વાત કરીએ તો એમાં વધુ પડતો મોબાઈલ ઉપયોગથી અ વ્યસન બની શકે છે, સોશયલ મીડિયા અને રમતોમાં વ ધુ સમય આપણો બગડી જાય છે, લાંબા સમય સુધી મોબાઈલ વાપરવાથી આંખોમાં દરદ, ગરદનમાં ગરદનમાં પ્રોબ્લમ અને ઊઘ પર ખરાબ અસર થાય છે, વિદ્યાર્થીઓનું ધ્યાન પણ અભ્યાસમાં થી ભટકી શકે છે અને લોકો સામ સામસામે વાતચીત કરવાના બદલે મોબાઈલમાં વધુ વ્યસ્ત રહે છે, ઓનલાઈન છેતરપિંડી પણ હ હમણાં વધી ગઈ છે અને વ્યક્તિગતો પણ માહિતી ચોરવાનો ખતર રહે છે એટલે કે આપણે હેકિંગ છે, પછી ડેટા થેફ્ટિંગ છે, આ બધું પણ વધી ગયું છે, હમણાના ટાઈમ પર
સાચી વાત કહી તમે એટલા માટે જ તો મોબાઈલનું આ આપણે કઈ રીતે સરખી રીતે ઉ પયોગ કરવો એની માહિતી આપણને હોવી જ જોઈએ, તો જ એ આપણા માટે ફાયદાકારક નીવડશે, હવે ઘણા યુવાનો આજકાલ અહ સોશિયલ મીડિયામાં. એટલા મશગૂલ થઈ ગયા છે કે મોબાઈલમાં આખો દિવસ લાગ્યા રહે છે. આખો દિવસ મોબાઈલમાં વિડીયો બનાવ્યા કરે છે. પરંતુ અમુક વાર એ લોકો પોતાના અહ એમ કેહેવાયને કે બે ત્રણ લઇક ક્સ માટે કે અમુક કમેન્ટ માટે કે પછી પ્રસિદ્ધ થવા માટે એ લોકો અહ અમુક પર્યટન સ્થળે જઈને ક્યાંક ખીણથી ખીણ નજીક કે પછી એવા ડેન્જર જે સ્થળો હોય ત્યાં જઈને સેલ્ફીઓ પડાવે છે. જે એમની જાન પણ જોખમમાં મૂકી શકે છે. તો આવી બધી પ્રવૃતિઓથી દૂર રહેવું જોઈએ. માતા પિતાઓ એ પણ ધ્યાન આપવું જોઈએ કે એમનું બાળક મોબાઈલ ફોનમાં શું કરી રહ્યું છે. કઈક અવળા રસ તે તો નથી જતું. કે મોબાઈલ નો સદુપયોગ તો કરી રહ્યું છે ને. આ બા-બધી બાબતોનું ધ્યાન પણ માતા પિતા એ રાખવું જોઈએ.
હા એ વાત તો તમે સાચી કીધી. મોબાઈલના કારણે લોકો સામસામે વાતચીત કરવાનું ઓછું કરે છે. જેના કારણે સામાજિક સંબંધો પર અસર પડે છે. ઉપરાંત સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી અને વ્યક્તિગત માહિતી ચોરાવાની પણ નવવદ અહ જોખમ પણ વધી રહ્યા છે. બાળકોમાં મોબાઈલનો અતિશય ઉપયોગ તેમની શારીરિક અને માનસિક વૃ-વૃદ્ધિ અહ પર પણ અહ નકારાત્મક અસર પડી રહી છે.
સાચી વાત કહી તમે સાથે સાથે મોબાઈલ જે અમુક ફાયદાકારક પણ હું છે કે અહ અમુક જે લોકો નાના બે બિઝનેસ કરતા હોય તે મોબાઈલ ના મારફતે ઘણી જગ્યાએ એડવર્ટાઈઝમેન્ટ કરીને અહ એમનો પોતાનું બિઝ નેસ વધારી શકે છે. પછી અમુક જગ્યા અહ મોબાઈલથી ઓનલાઈન કામ કરીને પણ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. તો મોબાઈલ ફાયદાકારક છે તો ખરી બસ આપણને એનો ઉપયોગ કરતા વળવો જોઈએ. પછી અમુક લોકો અહ અમ-અમુક લોકોને મોબાઈલમાં ગીતો સાંભળવાનું પણ ગમે છે. તો મોબાઈલ આ બધી સુવિધાઓ પણ પ્રદાન કરે છે આપણને. પરંતુ મોબાઈલથી આપણે એટલા વ્યસની ના બની જવું જોઈએ કે આપણને એની આદત પડી જાય. કે અમુક લોકોને તો તમે આજકાલ જોતા હશો કે ક્યારેક મોબાઈલમાંથી નોટિફિકેશનની અવાજ આવે એટલે પોતાના બધા કામને છેટે મૂકીને મોબાઈલની તરફ એવા દોડશે કે જાણે મોબાઈલમાંથી કંઈ ખજાનો મળી જવાનો હોય. તો લોકો મોબાઈલની પાછળ એટલા ગાંડા થઈ ગયા છે આજકાલ કે ન પૂછો વાત. પરંતુ આપણને ખબર હોવું જોઈએ કે એનો કઈ રીતે સદુપયોગ કરવો.
એ વાત તમને સાચી કહી. નિષ્કર્મમાં કહી શકાય કે મોબાઈલ ફોન વિજ્ઞાનને એક અમૂલ્ય ભેટ છે. તેનો યોગ્ય અને મર્યાદાથી ઉપયોગ આપણને આપણા જીવનને સરળ ઝડપી અને સુવિધાજનક બનાવે છે. પરંતુ તેનો અતિશય ઉપયોગ નુકસાનકારક બની શકે છે. તેથી આપણે મોબાઈલ નો સામજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેના ફાયદાઓ અને લાભ લેતા તેના ગેરફાયદાઓથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.
હા ચાલો અયારે મોબાઈલ ના ફાયદા અને ગેર ફાયદા અને એનું મહત તો જાણી ને ખૂબ આનંદ થયો. આશા છે કે તમને પણ ઘણું જાણવા મળ્યું હશે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.